હાલો શું કરો છો?
બસ કોઈ ની હાલ તો શું કરીએ? વરસાદનો આનંદ લઇ રહ્યા છે, શું વરસાદમાં મસ્ત મસ્ત ખાવાનું બનાય ખાઈએે છે, અમણા તો બીજું તો શું કરીએ આરામ કરીએ હમણાં તો તમે શું વા કરો કાલે તો વરસાદ પડ્યો એટલે દાબીને એટલે એના કારણે વડી જે કડી પકોડા બનાવવાની ઈચ્છા થઈ છે. એટલે વડી મે કઢી પકોડા બના દીધા એમાં ખાવા એટલે ઈચ્છા થઈ ગઈ કડી પકોડા બનાય પ બીજું શાક રોટલો એવું ખાઈને મજા કરી ચા અવે અત્યારના સિઝનમાં જે કડી પકોડા છે, એની હાથે ચા એવું બધું ખાવાની મજા જ અલગ હોય તમે કદા તમે ખાતા જશો તમે તમને એવું બધું બણવતા પણ આવડતું હ જે રસોઈમાં તમને ઘણું બધું બનાવતા આવડતું હો છે, જેમ કે મેગી, ભ ભજ્યા એવું બધું તમને આવડતું હોય છે, બનાવતા વરસાદની સિઝનમાં તો હારુ રે પડે જી પેલા ને પેલા ગરમી પડ તી તી ગરમી તો તમે જોતા જશો જે એટલી બધી ગરમી પડતીતી એમાં એનું મેન કારણ ગરમીનું કે હતું હાલમાં તો ઠંડી ને કારણ કે વરસાદ પડ્યો એટલે કે જે ગરમી પડવાનું જે કારણ હતું કે જે વરસાદ નહોતો પડતો પછી જે વૃક્ષો કપાઈ રહ્યા હતા એના ઘણા બધા કારણોના કારણે ગરમી પડતી હતી, તમે હમણાં જ અઠવાડિયા પહેલા જે તમે જોયું છે તે કેટલી ગરમી પડતી હતી હાલ ઠંડક થઈ ગઈ જો વરસાદ પડવાના કારણે, એ ગરમીની સમસ્યાઓ ખુબ જ વધી જતી હોય છે, આ જે આજકાલના સમયમાં એટલે આવી બધી સમસ્યાઓથી ઘણી પ્રોબ્લેમો થતી હોય છે આપણને જેથી કરીને હું તમને એવું કેવા માગું કે ગરમીની સિઝનમાં તમારે બને એટલી ઘટા ઘરમાં જ રહેવું જોઈએ કારણ કે જો કોલેજ જતા હોય તો ઘણી બધી સાવ- -ચેતી રાખીને ટોપી પહેરીને જવું જોઈએ, ગરમી એક મોટી સમસ્યા છે, જે ગરમીથી ઘણા બધા કારણો પણ તમે પણ જાણતા હશો. તો તમે કે શું કેવા માગો છો આ ગરમી વિશે,
ગરમી વિશે તો જો વાત કરીએ તો ગરમી તો કેવી અત્યારે પડી છે જો અત્યારે જે બે દિવસથી જે વરસાદ ચાલુ છે. તેના કારણે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું. અત્યારે પણ જો અમે આમ નાર્મ અમે જે બેસીએને છતાં એ જે ઠંડી જેવું અત્યારે ફીલ થાય છે એમ પરંતુ જે બે દિવસ જે પહેલા જે ગરમી પડતી તેની વાત જ ન થાય એમ એવી ગરમી પડતી હતી. ખુબ જ એટલે એવી ગરમી પડતી કે તમે જો નોર્મલ સામાન્ય રીતે કે જો તડકામાં કદાચ બહાર નીકળો અને કઈ મોટા પર કે હાથ પર કઈ એવું પહેરીને ના જવ તો તમને એ જે ચામડી હોય ને એ બળવા લાગે, એવી ગરમી પડતી હતી એટલે હું તો એવું જ કહું છું કે અને આમય કેવું કે તમે જો તડકામાં કઈ કદાચ કળો બહાર તો તમારે થોડુંક જે એક હાથ પર એને જે કા કઈ ઢાંકેલું હોય, તે રીતના કપડાં પહેરીને જવા અને મોઢા પર પણ બાંધી જ દેવું અને શહેર જો ગામડામાં તો એટલું બધું કઈ હોતું નથી પરંતુ જે શહેરમાં તમે જાઓ ને તો ત્યાં આગળ તમારે મોટા વર્ગ વગેરે ગમે તે બાંધીને જ જવું પડે, જે શ્વાસ લો તો એમાં પણ જો શુદ્ધ હવા તો હોતી જ નથી શહેરમાં, પ્રદૂષણના કારણે એટલે તમારે મોઢા પર વગેરે બાંધીને બને ત્યાં સુધી કેમ જ રહેવું કે જ્યાં આગળ વધારે પ્રદુષણ ના હોય, કારણ કે ગરમીમાં તો જો તમે એવું કદાચ શ્વાસ લો ને તો તમને પણ કેવું અલગ જ ફિલ થાય એમ કંઇ બીમાર પડવાની સંભાવના છે ને તેના કારણે તમારે જે ફેફસા હોય તેમાં પણ ઘણું બધું નુકસાન થઈ શકતું હોય છે એટલે સીવિત સલાહ આપુ કે જેથી કરી હું તમને જણાવી શકું કે તમે આ જે ગરમી પડતી હોય શહેરોમાં કે ગામડામાં તો ગરમીમાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો એમ, તો તમને પણ કઈ વગેરે એવું કઈ તકલીફ વગેરે નહી થાય એમ, અત્યારે તો જોવો છો ને કેવી સામાન્ય રીતે માણસની ચામડી પર બીજું તડકો સીધો પડે ને તો તમને કેન્સર થવાની સંભાવના થઈ સકે છે. જે એ સ્કિન એલર્જી ભઈ અમુકને હોય છે, ને એવુ બધુ એમ.
બરોબર છે, તમારા વાત. કીન એલર્જી ઘણું બધુ થાતુ હોય ગરમીના કારણે. ધરમીન તો અમારે જેવું કે, જે ગો ગામડામાં રેહતા લોકોને કસુ તફલીક નથી પડતી. આ શેરમાં રેવા વાળા લોકો છે. જેમ કે, તમે તફલીક પડી શકે બાકી એમાર તો શું ગામડામાં રઈએ એટલે જે ગામડાના જે જાડ નીચે ગરમીમાં બેસવાની અલગ મજા આવે. પછી જો કદાચ વરસાદ આવે, તો વરસાદમાં જે ઠંડુ-ઠંડુ વાતાવરણ થઈ જાય. એવી ગામડામાં ઘણી બધી સુવિધાઓ જે અગવડમાં પણ સુવિધા મળી જતી હોય છે. કારણ કે, ગામડું એક ગામડું છે અને શેર એક શેર છે. એનો તફાવત કઈ રીતે તમને સમજાવું? હું સમજાવી નથી શ તો કારણ કે ગામડામાં ઘણા બધા એવા વતા ઓય છે, તમે કદાચ જોયુ હસે. કે એવી રીતે તમે જાક હાંભળ્યું હોય તો કેવી રીતે, કઈ રીતે તમને સમજાવું કે ગામડામાં ઘણા બધા વૃક્ષો અતા ઓય જેથી તમને જે વાતાવરણ જે પ્રદુષિત ન થાય તેના કારણ જે ઑક્સિજન વગે મળી રે, જેના કારણે તમારુ જે અ મેન્ટેન થઈ જાય, ગરમી મેન્ટેન થઈ રહે છે. જે તાપમાન મેન્ટેન થઈ રે, તેના કારણે તમને વધુ પ્રમાણમા તાપ ના લાગે અને ઠંડુ વાતાવરણ બની રહે છે, જે વધુ પ્રમાણમાં ઉક્સ્ ધુ પ્રમાણમાં વૃક્ષો વાવા જોઈએ, જેથી કરીને જે વાતાવરણ પ્રદુષિત થતું ઓય છે, જે વાતાવરણમાં ગંદગી ફેલાતી અતી પન ના ફેલાય અને ખુબ જ શાંતિમય વા તાવરણ બની રેતું ઓય છે. એવી જ રીતે જો આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ. તે એવી રીતે આપણે ઘણું બધું કામ કરવું જોઈએ. તો હું તમને એક વાત જાણવા માંગીસ કે, આવનારા સમયમાં ઘણો બધો ફાયદો થસે. તો જરૂર આપણે એક એવા પ્રયત્નો કરીશું જે ખુબ જ આગળ લાવી શકે, આપને જેથી આપણને ઘણા બધા ફાયદા થઈ શકે છે. તો તમે જણાવશો કે, શું થશે એના કારણો સુ સે ગરમીના
હા, તો જો આપણે ગરમીની વાત કરીએ. તો ગરમીમાં તો અત્યારે જે કેઉ વધુ થાય આ છે, આ જે પ્રદૂષણ હોય ન તેના કારણે કેવું છે કે, જે એમ્ની લેયર બની જાય ને તે ગરમ હવાને ઉપર નથી જવા દેતી એમ. એટલે એના કારણે જે ગરમી ઓય ને તે નીચે ને નીચે જ રહે છે, ગરમ હવા છે. તે આપણી આજુબાજુમાં જ રહે, એના કારણે આવું બધું થતું ઓય છે. નહીતર, જો પ્રદૂષણનું પ્રમાણ થોડુંકઅ ઓછું હોય તો એટલી બધી ગરમી ન પડી શકે. ને આમ તો એવું છે કે, જેવી ગરમી પડે છે ન તેવો વરસાદ પણ પડતો નથી. કાણ કે, અમણે તમાયે તમે જોયું છે કે એવી ગરમી પડતી તી ન. કે એકદમ બહાર નીકળો, તો એટલું મુશ્કેલ હોય કે તમે કદાચ પંખા ના વાયરે હોય, જે છતાંય તમને ગરમી લાગતી હોય એમ જે ગરમ ગરમ હવા તમને અડતી હોય ત્યાંથી ઈ લું લાગવાની સંભાવના છે, એટલે આવું બધું થતું હોય છે, ગરમીના કારણે અમુક દેશોમાં કેવું છે, કે અમુક જગ્યાએ મીડિયા પણ એવું બતાવે છે. કે આ દેશમાં આવી રીતે પીગળી ગય છે, પ્લાસ્ટિક વગેરે પીગળી ગય પરંતુ તે સરળ તો છે, જ નહી પીગળવું અને એ તો તમે વિચારી શકો કે જે ફોટો પાડ્યો છે. તે પ્લાસ્ટિક પીગળી ગઈ તો ક્યામ તેમને ફરક નહી પડ્યો હોય કે ફોટો પાડતા હશે તો એટલે તમે એવું વિચારી શકો એમ કે પ્લાસ્ટિક સામે પીગળ્યું છે. તો તેનો ફોટો પાડ્યો તો તેમને પણ જે ફોટો પાડે છે, એને પણ થોડી ઘણી તો અસર પડવી જોઈએ ને તો તે ફોટો જ ન પાડી શકશે પહેલી વાર એટલે આવું બધું ચાલે એમ અત્યારે મીડિયાની તો આપણે વાત નહી કરીએ બીજું જો ગરમીની વાત કરીએ તો પડે છે, રમી એમ હમણાં બે દિવસથી વાતાવરણ જે છે. એ સારું છે, પરંતુ કેવું થાય જે વાતાવરણ જો હવે જે પણ જગ્યાએ પાણી ભરાયેલું રહેશે ત્યાં આગળ મચ્છર ઉત્પન્ન થશે એમ કારણ કે આ મચ્છર એવી રીતે ઉત્પન થતા હોય છે, હવે આજુબાજુ જો શહેરોમાં તો આવું વધારે હોય છે, જ્યાં ત્યાં આગળ જોઈશું તમે અમે તમે સોસાયટી આગળ જોયું હતુ ત્યાં આગળ જે પાણી ભરાયલુ હતું. હા તો હાલ તો લગભગ સુકાઈ ગયું છે. પરંતુ અમુક જગ્યાએ કોઈ એવું હોય ને કે ત્યાં આગળ પાણી ભરાયેલું છે. તો મચ્છર ઉત્પન્ન થશે બીમારી થવાની સંભાવનાઓ છે.
વાત હાચી તમારી ને તમે ના કીધું કે જે આ દેશથી વાત કરી મને દેશનું નામ નહી ખબર પણ એ દેશમાં તમે કીધું કે જે લોકો પણ નહીં ગરમી લાગી હોય ફોટો પાડતા તે પણ એમાં એવું ક એવું હૈ એ જે તે એ જે દેશ છે, એનું તાપમાન મોસ્ટ ઓફલી ખૂબ નીચું જ રે એટલે જે સરકારે જે આવા કંપની જે પ્રોડક્ટ બનાવે જે પ્લાસ્ટિક એ તેના ને જે અ શું કેવાય આપડે જે નામ તાપમાન આધારિત ભણાવે એટલે કે જેમ આપણે બાવીસ ડિગ્રી તાપમાન હોય તો તે પ્રમાણે કે આવા તાપમાનમાં પીગળે નહીં એ રીતે વસ્તુ બનાવે પણ ત્યાં જે અચાનક તાપમાન વધી ગયું એટલે તાપમાન એટલું નહી વધ્યું આપણા દેશમાં જેટલું તાપમાન છે, એટલું થઈ ગયું પણ ત્યાંના લોકો જે ઠંડીથી જે ઠંડા વાતાવરણથી ટેવાયેલા હતા. તેને વહ વસ્તુઓ પણ એવી રીતે બનાવેલી હતી. તેના કારણે તેમને વધુ પડતું તાપમાન લાગવાના કારણે જે વસ્તુ પણ ભેગડવા માંડી અને તેમના ઘણા બધા લોકોનું જે આ ગરમીના કારણે ઘણા બધા મૃ ત્યુ પણ થયા છે, જે પક્ષીઓ છે, પછી જે ઘણી બધી જે સ્ટ્રીટ લાઈટની તમે વાત કરતા હશો કે સ્ટ્રીટ લાઈટ બિગડતી તમે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં રીલ્સ કે વિડીઓ જોયો હશે કે ન્યુઝમાં પણ જોયું છે, પણ તમે આજકાલ તો જોતા કે ન્યૂઝમાં કશું બતાવતું જ નથી કારણ કે જે આજકાલનો સમય એવો થઈ ગયો છે, કે જે ન્યૂઝ હવે ઇન્સ્ટાગ્રામ ની રીલમાં જોવા મળતી હોય છે. તે ન્યૂઝમાં તો જોવા મળતી નથી પણ તે આપણે ઇન્સ્ટાગ્રામ જોઈએ તેમાં જોવા મળે. છે. ઘણી બધી ઘટનાઓ બનતી હશે તો તમે જોતા જ હશો. એવી રીતે આ ગરમી એ વાતાવરણ પ્રમાણે બણાવામાં આવ્યું હતું એટલે એક તેમના તાપમાન જે રહે છે તે પ્રમાણે વસ્તુ બણાવામાં આવ્યું હતું. જેથી કરીને તેમને લોક લોકો ને અચાનક તાપમાન વધી જવાથી તેમને ઘણી બધી તકલીફ પડી. તેથી આવી બધી જે પ્રોબ્લેમ થઈ જે ઘણું બધું ઈસ્યુ થયું તો. બસ તમે શું કરો બીજું જણાવો.
બસ અમે તો કઈ નહી પરંતુ તમે જે વાત કરતા હતા કે અ જે કોઈ દેશ માં જે ગરમી પડી અને તેના કારણે તે વસ્તુ પીગળી ગઈ તે તેમના તાપમાં પ્રમાણે બને. પરંતુ જો મને એક માહિતી દ્વારા એવું મળ્યું હતું કે જે પણ જે મી મીડિયામાં જે ફોટા બતાયા બતાયા હતા ને એ બધા એક મૂવી સીન ના હતા એમ. એટલે એવું કઈક મુવી કા તો કઈક શૂટ હોય. એવું મને જાણવા મળ્યું હજુ ફાાઈનલ તો મને ખબર નથી. પરંતુ જો મીડિયા છે એટલે તેનો કઈ ભરોસો પણ નથી. અત્યારે ઘણા બધા લોકો તેના ઉપર જ વિશ્વાસ કરે છે, પરંતુ જે એજ્યુકેટેડ પર્સન હોય ને તે સમજી જ શકે કેમ કે આવું કઈ રીતે પોસિબલ હશે તેના જે માહિતી મેળવે. અને તે પોતે જ જાણ કરે છે એમ. કે આ માહિતી જે મીડિયા દ્વારા કોઈ ફેલાય છે તે સાચી છે કે ખોટી છે. કાલે પણ હું તમને એક વાત કરું કે કાલે પણ એક વ્યક્તિ થી મારે જે મુલાકાત થઈ હતી. ચેટિંગ થયું હતું એમ. તો એ પણ વાત કરતા હતા કે મને પણ અ જે જંતર મંતર પર જે પ્રોટેસ્ટ ચાલુ છે ને. તેના વિશે માહિતી છે એમ એટલે મને પણ લાગ્યું કે ના -ના બધા લોકો જે છે એ જે આ સમજી શકો કે આપણા જે આપણે કેવું કોલેજ કરીએ છીએ એ પણ કોલેજ જ કરતા હતા, એટલે એમના એમને પણ જે આ પ્રોટેસ્ટ વિશે માહિતી છે એટલે મને પણ લાવયું કે આ જે પસ પર્સન છે એ એક એજ્યુકેટેડ પર્સન છે કઈ સામાન્ય માણસો નહી કે કેવું કે આ ગયા અને આ મોબાઈલ જોઈને જેથી જોઈને એવું બધું કંઈ નહીં હા- હા બોલો.
કનેક્શન તમારી સાથે, એટલે તમારી સાથે જોડાયેલા વ્યક્તિ એક એજ્યુકેટેડ હોય.
હા, એ તો હમ, હા બધા તો એવું ના હોય આમ.
એવું નઈ એટલે હું તમને એમ કેવા માંગુ. એકદમ નસીબદાર છું કે તમારો જેવો વ્યક્તિ મળ્યું એમ. જે રીતે હું કહુ
હા- હા, એ તો બરાબર જ છે. પણ તો મને એટલે મને એ પસંદ આવ્યું એમ કે એક એજ્યુકેટેડ પર્સન જ છે. કે જેમને આ વિશે પણ માહિતી છે એમ નહીતર હું અત્યારે રહું છું આપડે સોશિયલ મીડિયામાં તો આપણને ખબર છે કે કેટલા જે એજ્યુકેટેડ છે ન કેટલા નથી. આપણા મિત્રોને પણ આપણે જાણીએ છીએ સારી રીતે. છતાંય તેમને તો કેવું છે હવે હારુ વાત નહી કરું હું. પરંતુ એટલે તમે સમજી શકો છો એવું છે પરં તો આજ પર્સનમાં તમે જોશો કે કવ સારી માહિતી છે દેશમાં શું થય